હ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
છું. બીજું શું ચાલે?
કાંઈ નહી બસ બેસ સોશિયલ મીડિયા જોવું છું થોડુંક
ઓહો સોશિયલ મીડિયા! હમણાં લોકોને બહુ પડી ગઈ છે, ને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની
હા એક વાર તો જોવું જ પડે એવું થઈ ગય છે, હવે તો બધા
હા! આપણે નાના છોકરાઓને કહીએ, પણ આપણે મોટાઓ પણ, એટલા બધા સોશિયલ મીડિયાની લત લાગી ગઈ છે, ને આપણને
એ લોકો આપડા પાસેથી જ શીખવે છે. ના ના છોકરાઓ
સાચી વાત છે. તમે જો કોઈપણ સિક્કાની બે પહેલું હોય છે, કેમ સારી અને ખરાબ. જેમ સોશિયલ મીડિયા પર મતલબ આપણી જિંદગીમાં બહુ મોટો મહત્ત્વનો એક ભાગ છે. પણ એના કેટલા બધા ફાયદાઓની સાથે સાથે એના નુકસાન પણ એટલા જ છે.
બરાબર એમાં કેવું છે? જો સારું. પણ છે ને પછી એમાં પણ જેવું છે, ફાયદો બી બંને છે.
હા! જો તમે એમાંથી સારી સારી તકો મેળવો કેમકે આજકાલ સોશ્યયલ મીડિયાના માધ્યમથી લોકો ઘણા બધા પોતાનું ટેલેન્ટ પોતાની પ્રતિભાઓ બતાવીને કેટલું રોજગાર મેળવે છે. સોશ્યયલ મીડિયાના થ્રુ થી. જો આપણે સોશિયલ મીડિયા માંથી સારુ તો, એવું તો આપણામાં ઘણા ફાયદાઓ થાય છે.
એ યોગ્ય વાપર થવાનું જરૂરી છે. એનું બાકી કેવું છે.? એમના ગલત યુઝ કરે. છૈને એમાં પ્રોબ્લેમ થાય પાછો બીજાને પણને જાસ્તે પણ એવું થયું-
સાચી વાત છે. જેમ કે, જોવ ને. સોશિયલ મીડિયામાં કોઈક એવી અફવા, કોઈ એવી અફવા હોય છે કે, જેનું સાચું શું છે? જૂઠઠું શું છે? લોકો કંઈ સમજતા નથી, અને એટલી જલ્દી એ આગળને આગળ ફોરવર્ડ કરીને એને વાયરલ કરી દેય. છે. અને લોકો સમજ્યા વિચાર્યા વગર એના પર વિશ્વાસ લઈને, કોઈ વાર તો ઘણીવાર અંધવિશ્વાસનો પણ ભોગ બને છે.
બરાબર એ કેમ છે, કઈક કઈક વખત એવું થાય છે. કે લોકો જોતા નથી. કે આ સાચું છે કે જોતું છે. ખાલી ક્લિક કરે છે. બે મિનિટમાં બધું પકઆઆ એકબીજાથી બીજી બાજુ જતું રે પાછું એમાં.
સાચી વાત છે. હમણાં કેટલી જગ્યાએ તમે આ કિસ્સાઓ પણ સાંભળ્યા હ હશે, ને કે સોશિયલ મીડિયાની લતના લીધે, કે અમુક એવી ગેમના લીધે કેટલા યુવાનોએ. પોતાના જીવ ગુમાવ્યા છે. આડે રસ્. તે ચઢી જછે.
એ વચ્ચે નહી આ આવું થઈ સોશિયલ મીડિયા પર ગલત ન્યૂઝ થઈ, પછી આ એની બદનામી થઈ તો, આ વ્યક્તિએ સુસાઈડ કરી એવું ઘણા બધા કેસ થાય છે. પાછા અલગ અલગ.
હા સાચી વાત છે. સોશિયલ મીડિયા જેટલો, મતલબ સોશિયલ મીડિયાને જો આપણે સારી રીતે સમજીને એનો સદપયોગ કરીએ ને તો આપણને એથી ઘણા બધા લાભો થાય છે.
હ. એ જરૂરી છે કે, એના ફાયદા બી સમજ જોઈએ કે એના નુક નુકસાન શું છે, આપણ સમજ જોઈએ બે વસ્તુ.
તો હમણાં સોશિયલ મીડિયા તો આપણી. જિંદગીનો એક અહેમ હિસ્સો થઈ ગયો છે. તમે સવારે ઉઠો ત્યાંથી લઈને રાતના સૂઓ ને ત્યાં સુધી, તમારે મતલબ આખો દિવસ સોશિયલ મીડિયા છે કે, ફોન છે એના થ્રુ જ તમારા બધા કામો થતા હોય છે.
બરાબર અને એવું છે છોકરાને કઈ ખબર નથી પડતી કે સારું શું છે કે આ શું છે એ ખાલી જોવા કરે સ્ક્રોલ કરે એમાં તમારે બેડ પણ આવે છે ગંદુ ગંદુ પણ આઈ જાય છે કે છોકરાને ખબર નથી પડતી એવું થાય છે.
હા એ સાચી વાત છે તમારે કે છોકરાઓ સોશિયલ મીડિયામાં કે ફોનના માધ્યમથી શું જોવે છે ને એના પર આપણે વોચ રાખવી ખૂબ જ જરૂરી છે.
હમ એના ફાયદા પણ બહુ જ છે નુકસાન પણ બહુ. એ.
હા હમણાં તો એવી ઘણી બધી એપ પણ આવી ગઈ છે કે આપણે છો આપણા ફોનમાં ઇન્સ્ટોલ કરીએ તો આપણું છોકરું શું જોવે છે શું કન્ટેન્ટ જોવે છે આપણી એના પર નજર હોય છે અને અમુક ટાઈમ પછી એ ફોન ઓટોમેટિક લોક થઈ જાય છે. છે.
હમ એ.
ઘણી ઉપયોગી છે કે છોકરું બસ આટલા એક કલાકનું ફોન જોશે તો પછી ઓટોમેટિક એ ઓફ થઈ જશે
હ અને કેવું છે કોરો કોરોનામાં બહુ લોકો એનાથી ફેમસ થયા બધાને એવું રોજગાર મળ્યો છે એ સારું પણ હોય છે એકચુલી ને એમાં તો નુકસાન પણ બહુ છે કોરોના તો એમાંથી જ બધા એ લાભ લીધો છે.
બિલકુલ સાચી વાત છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી આજે કેટલા ઘરોના લોકોના રોજગાર મળ્યો છે એ લોકોને રોજીરોટી ચાલે છે એટલે જે હું કહું છું ને તમે એનો સારો અને સદઉપયોગ કરો કેમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે નવી નવી સ્કીલ્સ શીખી શકો છો. આજકાલ એવી કેટલી બધી ચેનલો છે કે જે તમને ભણતરના લગતા કે કોઈક નવી લાઈવ સ્કલ શીખવાડે એવું ઘણું બધું તમને શીખવાડે છે તો આપણે એ બધાનો લાભ લેવો જોઈએ.
બરાબર. એ પણ એ ખ્યાલ નથી આવતી બાકી લોકો એને બહુ ગલતી હવે જો એ એઆઈઆઈ છે એઆઈમાં કેટલા પ્રોબ્લેમ થાય છે.
હા સાચી વાત કરી એ જ જો આજની યુવા પેઢી સોશિયલ મીડિયા અને એક રીલ્સના ચક્કરમાં એટલી બધી ઘેલછા એટલી બધી ગાંડી થઈ ગઈ છે કે એક એક રીલ બનાવવા પાછળ એ એવી એવી જગ્યા પરર જઈને પોતાનો જીવ જોખમમાં મૂકીને રીલ બનાવે છે એમને ભાન નથી રહેતું કે હું કઈ જગ્યા પર છું ક્યાં છું તો એ બધું થોડુંક એ લોકોને સમજવાની જરૂર છે.
થઈ જાય સરકરી જેમ કે એ આઈમાં તો તમારે આખો ચેરો અવાજ બધું ચેન્જ થઈ જાય છે.
ટેકનોલોજી છે એ આપણા માણસો માટે જ બનાવેલી છે કેમ કે ઇન ફ્યુચર આ જ બધું આવવાનું છે આખું ફ્યુચરમાં આ બધું જ તમને ઉપયોગી થવાનું છે કોમ્પ્યુટરાઇઝ જ આખી દુનિયા થઈ જવાની છે તો આપણે એનો. ઉપયોગ સમજી વિચારીને કરવું જોઈએ. કેમ કે આજકાલ સોશ્યલ મીડિયા ના માધ્ય. માધ્યમથી ઘણા બધા ફ્રોડ થાય છે લોકોને બ્લેકમેલ કરે છે આવી રીતે આપણે કોઈનો ઓટીપી શેર ના કરવું જોઈએ બસ આપણે અમુક વસ્તુના ધ્યાનમાં રાખીએ તો સોશિયલ મીડિયા આપણા માટે ખૂબ જ સારું છે.
નહી એનો સદુપયોગ થવો જોઈએ બાકી બધું તો લોકો ગાંડા કઈક પણ કરે છે આવું ના જોઈએ કે ચલો લાઈવ યો બનાવે છે કુદવાનો કુદકામ મારવાર મ એમાં કઈ નુકસાન થઈ જાય તો પાછું
તો હમણાં તો જો સોશિયલ મીડિયાના કોઈ ઘણું સારું એવું ડાન્સ કરતા હોય કે કોઈ આપણે લેડીઝ છે કે કોઈ કુકિંગમાં સારી હોય તો એ એવું ઘર બેઠા પણ પોતાનું ટેલેન્ટ લોકો લોકો સુધી પહોંચાડી શકે પોતાનો એક ચેનલ બનાવીને કુકિંગ ચેનલ બનાવીને પણ એ લોકો સુધી પહોંચાડી શકે પોતાની નવી નવી રેસીપીઓ અને એનાથી એને એક નાની એવી ઇન્કમનો શ્રોત પણ ઊભો થાય છે.
અને કેવું છે હવે એ એના લીધે લોકો જાતે પોતાનો બિઝનેસ પણ સ્ટાર્ટ કરે છે સોશિયલ મીડિયા છે એટલે અર્નિંગ પણ બહ સારી થાય છે એ લોકોને. એવું એમ સારા ઉપયોગ કરે ને એટલે. સારું.
હા પણ તમે સોશિયલ મીડિયા યુઝ કરો પણ તમે જો બ્લોગિંગ પણ કરો એવા સારા સારા કન્ટેન્ટ લાવો એવું જ નહીં કે તમે કેમેરા ઊભો કરીને કંઈ પણ આલતું ફાલતું તમે બોલો એવું નહીં લોકોને જ્ઞાન મળે લોકોને આપણા પાસેથી કંઈક શીખે એવો સારો કં ટેન લાવીએ આપણે તો આપણને પણ મદદરૂપ થાય અને આગળવાળી વ્યક્તિને પણ ઘણો ફાયદો થાય.
હ એ કન્ટેન્ટ જરૂરી છે એમાં કે કેવો કન્ટેન્ટ તમે યુઝ કરો છો એમ
હા બસ એ મહત્ત્વનું છે અને આપણે જો એનો સારો ઉપયોગ કરીએ ને તો સોશિયલ મીડિયાના ઘણા બધા લાભ છે આજકાલ જો ફોન થી પણ આપણે કેટલી આપણી જિંદગી આસાન થઈ છે કે આપણા લાઇટ બિલ છે કોઈપણ જાતનું એ છે શોપ પિંગ ઘરની શોપિંગમાં કે ઘરની ગ્રોસરી લાવું સામાન લાવું, બધું આપણે ઓનલાઈન ફોન થી કરી શક
હા એ જે બહાર ના જઈ શકે લોક લોકોને સારું છે ને કોઈ બીમાર છે એની મેડિસીન ઘરે આઈ જાય ઈમરજન્સીમાં, એ બાકી સારું કોઈક છે એના.
હા કે ઘણા બધા લાભો થયા છે. તમે જોવોને ફોન આવવાથી કે વોટ્સઅપ આવવાથી કેટલો બધો ફાયદો થયો, જે આપણા દૂર-દૂર લોકો રહે છ રહે છે તો મતલબ આપણે વિડીયો કોલ કરી શકીને એમની સાથે કનેક્ટ રહીએ એ તો આપણને લાગતું પણ નથી. થી કે એ લોકો દૂર છે.
પેલા તો કેવું છે આ બધા ચિઠ્ઠી લખતા તા આ બધું કરતા હતા, હવે તો લાઈવ જોઈ શકો તમે કે સામે વાલો કેવો જ દેખાય છે, કે આ સારો છે કે નહી, એની તબિયત કેવી છે, બધું દેખાય છે.
હા બિલકુલ સાચી વાત છે. બસ હવે તો કેવાય ઘણા બધા આજકાલના જે યુવા પેઢી છે એ સોશિયલ મીડિયાનો બહુ સારો ઉપયોગ કરે છે, કે પોતાના એનામાં શું ટેલેન્ટ છે, એમની શું સ્કિલ છે, એવી રીતે અલગ-અલગ પ્લેટફોર્મ પર એ પોતાનું ટેલેન્ટ દર્શાવે છે. એક ખૂબ જ સારી વાત છે.
બાકી અમુક લોકો હોય છે જેઓ એનો ઉપયોગ બરાબર નથી લેતા, એમાં નુકસાન કે સ પોતાનું પણ ને બાજુ બીજાનું પણ નુકસાન કરે છે બાકી.
હા સાચી વાત છે, કે અમુક લોક જે છે એવા કે સોશિયલ મીડિયાનો ખૂબ જ દુરુપયોગ કરે છે, એ એને નથી સારી રીતે કરતા.
હવે આ સોશિયલ મીડિયા પર જો એ હોય છે વર્ક ફ્રોમ હોમ કરો અ કરો ટાઈપ પિંગ વર્ક કરો એમાં એ પેલા પૈસા લઈ લે છે લોકો પાછા કેટલા ફ્રોડ કરે છે.
હા બસ એ થોડું એનો એની એક ખરાબ પણ એક છે કે એના દુરુપયોગ પણ હોય છે કે લોકો સાથે છેતરપિંડી થાય છે. બહુ મોટા મોટા સ્કેમ કરી લેઈ. છે.
એ લોકા લોકોને કેવું ચેતવાનું જરૂરી છે કે તમે જાગૃત એમના શું છે રીઝન આ જોઈ લો પાછું એમાં તમે ઘુસો એટલે તમારે કાઈ નુકસાન ના થાય પાછું.
બસ સમજી વિચારી ને તમે જો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશો ને તો તમને કોઈ નુકસાન નહી થાય. થોડાક પગલા આપણે ભરવાની જરૂર છે, જેમ કે આપણે અહ કોઈ પણ આવી રીતે લિંક આવી હોય આપણા ફોનમાં કોઈ અજાણી વ્યક્તિની તો એને ઓપન ના કરીએ. આપણો જે ઓ ટી પી હોય તે કોઈની સાથે શેર ના કરીએ, આપણું પેન કાર્ડનું આ કંઈપણ બેંકના પિન હોય એ કોઈની સાથે શેર ના કરીએ, તો આપણી સાથે આવા બધા સ્કેમ થતાં અટકી શકે છે.
ઈ બધું ઈઝી થઈ ગઈ છે એના માટે એટલે કઉ છો સારું પણ છે. બેંકમાં બેંક ના કામ તમારે ઘરે બેસા થઈ જાય છે ત્યાં જવાની જરૂર નથી. તમારે ગ્રોસરી ઘરે આવી જાય છે કે જવાન જરુર નથ હમ્મ. બઉ બધા ફાયદા છે એના.
હા બિલકુલ. એજ છે બસ કે આપણે થોડા સમજી વિચારીને એનો ઉપયોગ કરીએ તો ઘણા બધા લાભ હોય છે. ચાલો, હા તો તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થયો, બાય.
બાય-બાય.